હાલો, હાલો, હાલો, હલો હલો
હલો
હલો હલો હા હય અવાજ આવ્યો ક્યા ન હું એકલ હલો હલો કરું છ.
હ હ હ હા બોલો
એ આજે કોલેજ નહી કઈ.
ના આજે વધર આવું હતું એટલે પછી નઈ ગઈ.
હમ એટલે જ મને લાગ્યું કે એટલે જ આ બેન ફ્રી છે આજે હમ હ તમે દ હર હવાર મળી આઠ વાગે ક શીખશ. નવરી પડી વાતો કરવા.
હા ના પાય તો ભાઈ એવી રીતના ફ્રી હોય તો ભાઈ
કરી જ લેવાનું સ મને એવું લાગ્યું કે કોલેજ જવા નીકળી હશે વચ્ચે ફ્રી હશે ને પલાય કોલ કરી લો.
હ ના પણ એવું તો ના મેદ પડે. કેમકે આપડે રસ્તામાં ને બહુ અવાજ ના આવે્યા અને બહુ એ થાય પ્રોબ્લેમ
અવાજ આવે ને પાછું પાછું પાછાડ પેલું એ થાય ને મ્યુઝિક ચાલુ થઈ જાય.
હ એટલે કોલિંગ તાસ માં મજા ના આવે પણ બીજું કઈ હોય ને. ટાસ્ક તો આપડણે કરી લઈએ આપણે જાતે કરવાનું હોય તો એરબર્ડસ નાખ પણ આમાં મજા ના આવે.
ઓકે તારે પેધા એના આવે છે હ. વેરીફાઈ વાળા વેરીફાઈ વાળાક
ના ના એ આપડે કોલિંગ ટાસ્ક બતાય ને પછી આવે. પેલા તો આપડે આ ટાસ્ક બતાવવા પડે.
હા હા મારે પહેલી પહેલા એ જ આયા કોડી ટટેસ્ક ચાલુ થાય છે ને તના એ આવતા જ નહીં.
હમ એટલે મેં જયારે સ્ટાર્ટ કર્યો ને ત્યારે મને કોલિંગ વાળા જાયેલા પછી મને એવું કીધું કે મેં પૂછ્યું ને એમને તો એવું કીધું કે કોલિંગ વાળા પતશે ને પછી તમારે આવશે.
ઓકે બરાબર
ના કારણ કેવું વેરી કઈ વાળા ને એવા હોય ને તો આપણી જાતે આપણી રીતના કરી લઈએ કોઈને એ નહી કરવાનું એટલે.
હમ મ તો કોલિંગ વાળા ક આયા ને પહેલી વાર ત બાપ પાને કઈ રીના કરવાના પછી શીખવાડ્યું કે હા. આવી રીતના કરવા મેં તોો હા નહીં તોમેં તોો આ જ કોલની કસ લ મે રુખુંગ માનું ભગવાન જાણ.
હમ હમ
હવે વાંધો નહી આવતો થઇ જાય છે.
હા હવે તો થઈ જાય તો ધીમે ધીમે એ થાય એટલે
મારે શું થય તરો યશ નો મેસેજ આવ્યો ને તો હું. કપડા સુક કરવાવા માટે કપડાં લેવા બહાર જતી હતીી એટલે મેં તો ઉપર કપડાં સુકવવા ઉપર જવં ને અને કપડાં તં સુકવતા સુકવતા વાર થઈ જાય.
હા
એટલા મે કું હ આનો પાંચ મિનિટમાં કરું છું ને આવ્યો કેમ નહી આજો એટલે મેં પાછું મે સજ કરી.
હા એ એટલે મારે કઈક એમનો હતો ને એં પેલા મેસેજ કર્યો ને ગ્રુપમાં તેમને યશ લખે ને તમે મે એમને મેસેજ કર્યો તો પછી એમનો કોલ આવેલો મે એમની જોડો.
તે હા તે હા હમ ના એમાં એવું થયું કવાર તો એક કાપ્યો ને એટલે મને લાગ્યું જ કે હા બે છે કારકે પહેલી જ નહીે પણ હમ પેલી જ રીંગે બું થયું ને એટ મીધો હા બેન બીજી
હા
હમ શું આજ વેધર માં હું જમવાનું
જો ને વરસાદ પડે છે મસ્ત મસ્ત વરસાદ
વાસ્ત ને બટાકા વાળા છે દાળ વાળા છે ભજીયા બનાવી ખાઓ
ના એ ભાવે પણ હમણાં ને હોય તો મમ્મી બનાવે ત્યારે જમી લેવાનું
હ મારા મારા સામેને તો વળી ઈજા કીધું વરસાદ પડે છે ને હાથ પડે ને એટલે એવું જ કે બના દેને ભજીયા ડુંગળી ના ભજયા બને બટાકા ના ભજયા બને એ એવું તો હોય ને કે એક જ જાતના ભજયા હોય ચાર પાંચ જાતના ભજયા બનાવાના હ તો કાલે મને ક્યાં મમ્મી બ વરસાદ મે ચનાન રોડ દરવાનો છે. આવેધર મચણા લોટ ના ધરાય એટલે અત્યાર ના થાય એમ કેમ નેબેસાડિ દીધો
હ
તોસું નાવરી ભજ્યાવાળી ઉ મારે બચ્યા ભો પાવા
આગળ
ડાબડાા બનાસે બટા ના પછી ટામેટા ના ભુજ્યા રીંગણના ભુજ્યા બધા બઘાના બનાવડાવ સે
ઓ વ્યાપારી પ્રકારની ડુંગળી હોય ને એને જ બનાવીએ અ મરચા નય
મીથીી ના ગોટા ભી ના બનાઓ
એ તો શિયાળા મા
મેથી ના શિયાળામાં હા અત્યારે મેથી મળે છે પણ મજા ના આવે મજા ના આવે તાર ની મેથીમાંઈ ટેસ્ટ જ નહી હોતો
હ
અરે ભાઈ કાલે ત બી પસા કે છે મમ્મી મેથી ચાલીને કિલો મારે છે લઈ આ આવું
મે કયુ ના ઉ ચણાનું લુટ નયદરવા ની ચણાનું લુટ નય દરવાની તારે લઇ આઉ-' લઈ એ મને વાંધો નહીિ તો ક્યાતો કેવી મમ્મી છે. એ બના ના પાડે છે તમે હુ કરે તને તો મ ઘરે નવરો બેઠો છે અત્યારે ક કોલેજ હજુ ત્રીજી તારિખ થી ચાલુ થશે. તને તો કસ દેખાયત ને ખાવા પીવાનું જ દેખાયતને તો
હા એ તો ને આપડે આપડ ઘરે આમ કરીશ તેમ શું કરે તો ટાઈમ જત્રે એવું
હમ અત તો વેબ સિરીઝો લઈને બેઠા એ જુવે છે.
હા એ તો અમે બહ જોઈએ અમે ફ્રીએ ત્યાંરે જઈએ
બઉ જો અત્યારે ફ્રી છે ને એટલે પ સોફામાં ઊંધો પડ્યો છે અને જુએ છે. હમણાં મેં કતા સોફામાં શું કરે છે ત તો આમથી આમ આવ્યો અને આમ થ ઊંધો પડ્યો અને મોબાઈલ
હમમ
નીચે મૂકી દીધો છે જમીન પર અને જુવે છે મે આને તો જલસા છે બાપુરે
એ તોવું
તો મેં કીધું તમણા ઉપર ચડીને મેં કીધું દૂધ આવ્યું છે ને તો દૂધ લઈ લે તું
હમ હમ
ત કે બધુંધું બધું મૂકી દે મેંું ડફોર મેં તને દૂધ લેવા નહીં કીધું દૂધ ગરમ મૂક્યું છે ને એ જોવા કીધું શ કેમ પણ મારું નાક બંધ થઈયું શરદી થઈ ગઈ છે કે નાક બંધ થઈ ગયું છે સ્મેલ નહી આવે જો તું તું એવું કર ઉઊભો થઈને તો ગેસ તો બંધ કરી દે નહી તને દૂધ ઉભરાય પાડીશ તો બે ભાઈ અને અને મ એમાં બ મોબાઈલ માં ઘુસેેલા હોય ને એટલે તો ભલ બલું ના હંભળાઈ ના દેખાય હોયને
હમ
બોલ બીજું
બસ કઈ નઈ બોલો તમે પતિ કયું ઘરનું કામ રસે બનાવી દીધી
રસમાં રોટલી બાસી દાળ
હમ
હ બાર ચાલુ કરી્યાિનેરે થોડુંક કામ છે મારું એક બેછ એમાં તારું મેસેજ જોયો એટલે બધું પેલા એ બતાવી દઉ એટલી લઈને બેસું તડજો કલાક જતો રહેશે ને પછી રોટલી ચાલુ કરીને
હા
તો તારા ઘરેથી કોલેજ દૂર છે
હા થોડી દૂર થાય અડધો કલાક જેવો રસ્તો થાય
બરાબર તો વિકલ લઈ જતી હોયશ
હ ફ્રેન્ડ સાથે
હા એટલે પણ ઓલડવાનું તો થાય જ ને
હા પણ રેન્કટ પહેરે તો બી પણ પલડવાનું એ છે ને લેપટોપ એવું બધું
એ તો થાય જ કારણ કે કોનકોટ આપડે પેલો પહેરીએ કે આખો પહેરીએ પાણી માથા ઉપથી ઉતરે ને એ હારું અંજાયત છે મારે આજે મારે બેબી એને મેં કધું હુંું દઉં છા સ્કૂલે રેડી હતી હતી પછી રેપિડો બોલાવીને મોકલી છે હવેમે લેવા ક જ ને જઈશું તો કે જોઈએ છે હવે
હ
ખ્યા પીળોમાં ગઈયાજે તો મે તો આ સિસ્ટમ હારી ખદ્યા પીડો ની ત હલવા્યા પેડા કર દો નાઈ જાય
હમ
પ્રરસાદ મહના હો જતા હા
હલો ક્યા સ્ટેન્ડર્ડ માં ભણે તમા બેબી
ઇલેવનથ સાઇન્સ બાયોલજી
ઓહો ગુડ ગુડ
હમ તો એ અમારા બહેનને ના ના ડોક્ટર માં નહીં એ બેન વાળ ડોક્ટર વાળા નહીં અમારા ઘરમાં ડોક્ટર વાળા નહીં એ કરશે તો ફિઝિયોથેરાપી ફાર્મસી નહી તો બીજું ત્રીજું કઈક કીુ વિજ્ઞાન માં કઈક છે કઈક દવાઓ બનાવે ને એવું કઈક હોય છે ને એમાં અને અને ફોરેન્સિક
હમ
એટલે તમાંથી જે મમતમ કે ચાર જૂટી હતી એ એને નીટ નહિ આપવી
અચ્છા એવું છે ચાલે એવું કશું જરૂરી નઈ કે નીટ આપ્યું નીટ માં કેવું થાય છે
તો તારા અત્યારે એ તો ચાલે છે બાપા કેટલું પણ હકીકત માં ખોટું તો છે જ ને યાર છોકરાઓ કેટલી મહેનત કરતા હોય એને પછી આ બધું થાય પછી આટલો ગુસ્સો આવે જ ને એ લોકો પર
પેરેન્ટસ એમના આખા પેરેન્ટ્સ એ થઈ જાય
થઈ છે ને યાર એક વસ્તુ સમજ છોકરાઓ આખી અ એવું નથી કે છોકરાઓ કે બાર માં મહેનત કરે છોકરાઓ ઇલેવન સાયન્સ મે ટ્વેલ્થ ક્યુટ મિ
હમ અને એટલું બધું ક્લિયર કરવું લાગે એવું ઈઝી નહીં અને આવુંજ થાય એમને એવું હોય કે હવે લાસ્ટ મે છે એક્ઝામ આ દીધી પેપર પતી ગયું કેટલા ફ્રી હોય બાળકોને પછી આવું એ લાગે કેવું થઈ જાય કેટલા કેટલા લોકો તો સુસાઈડ બી કરી લે છે સ્ટુડન્ટ
બીજા પણ એ ધીરેજ રાખે છે જો એક વસ્તુ સમજ આ એક છેલ્લી એક એક્ઝામ તો છે નહી કે આના પછી કે આપણને કશું થવાનું નહી કે જિંદગી પતી ગઈ છે એ વસ્તુ ના
પણ અમુક સ્ટુડન્ટ્ હોય ને એમ બહુ આમ એવું હોય એમ હું કેમ પોચલા માઈન્ડ ના હોય એવા બધા કેટલાય હોય કે જે માંડ માંડ અને ઘણા પેરેન્ટ્સ તો એ હોય આર્ટસ નું સ્ટુડન્ટ એમનું ચઇલ્ડ ને જાણતા જ હોય તો શાંત માં મૂકી આવે અને તો તમે નીચ પાવડર તો બિચારા શું કરે બહ આમ એ લોકોને ફોડ કરે જેમ હમ જેમના પેરેન્ટસ ડોક્ટર હોય ને એ તો એવું જ ઇચ્છે કે અમારે ડોક્ટર્સ જ થાય
તો એવું કઈ જરૂરી નહી હોય છે જ એવા તો
મારી એક ફ્રેન્ડ હતી ને એને એવું જ થયેલું પણ એને કરી લીધું એમ એની નિટ ક્લિયર થઈ ગઈ
મારી છે સન છે ને એની ફ્રેન્ડ છે એના પપ્પા પપ્પા ડોક્ટર છે એના મમ્મી અ ગવર્મેન્ટમાં જ છે એ કંઈક સારી નર્સમાં છે કે પછી એડમિનિસ્ટ્રેશનમાં છે પણ દવાખાનામાં જ છે એટલે કે મારે મારે નીટ આપી જ નતી પણ મારે ફારમ પછી એને કે હું ડોક્ટર નહી થ પછી એને ફાર્માસી કરે છે એમના સેકન્ડ ઇયર
હમ એવું છે ને એક કોઈ બી છોકરું એક્ઝામ આપવા માટે એક વર્ષની ડ્રોપ લે ને પછી બધું બઉ થઈ જવાય ડ્રોપ લઈએ ને આપણેે સ્ટડી માં પછી
હમ
એટલે એવું ડ્રોપ ના લેવા પણ પેરેન્ટ્સ એવું સમજતા નહ ઘણા પેરેન્ટ્સ એવા હોય છે પણ એવું નહિ છોકરા ને તમે છૂટતું મૂકો એટલે છૂટતું એટલે એવી રીત કે જે કરું એની ચોઈસ છે એની લાઈક છે ચૂસ કરવા દો તો એ કંઈક અલગ કરીને બ આવશે બધાનું છોકરું બધી સ્કીલ્સમાં યુનિક તો હોય જ તે ભગવાને એક તો એવો પાવર આપ્યો જ હોય
તબળ હવે હું કરું છું તને
હમ હા
હ